હલો. કેમ છો.
કેમ મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે શું કરી રહી હતી.
હું તો ઓનલાઈન શોપિંગ કરતી હતી.
વાહ શું ખરીદ્યું.
એક ડ્રેસ અને એક હેન્ડબેગ ઓર્ડર કરી.
અચ્છા કયા એપ માંથી.
મિશોમાંથી ત્યાં ઘણી સારી ઓફર્સ હતી.
અચ્છા હા હું પણ ઘણી વાર મિશો વાપરું છું પ્રાઇસ પણ ઓછા હોય છે.
હા બિલકુલ સ્ટોર કરતા ઓનલાઈન ઘણી વાર સસ્તી વસ્તુ મળી જાય છે.
હમ તને ઓનલાઈન શોપિંગ વધારે ગમે કે ઓફલાઈન.
મને તો ઓનલાઈન વધારે ગમે ઘર બેઠા શોપિંગ થઈ જાય.
સાચી વાત પણ સાઈઝ નો પ્રોબ્લેમ નથી થતો.
હાય છે એટલે હું રિવ્યૂ અને સાઈઝ ચાર્ટ સારી રીતે જોઈ લઉં છું.
વાહ સાચી વાત રિવ્યુ ઘણા યુઝફુલ હોય છે.
હમ એટલે લોકો ફોટો પણ મુૂકતા હોય છે એટલે પ્રોડક્ટની રિયાલિટી ખબર પડે.
હમ એક વાર હું એક વાર હેડફોન મંગાવ્યો હતો ફુટોમાં મસ્ત લાગતોું હતો પણ ક્વલિટી ખરાબ નીકલી.
હમ પછી રિટર્ન કરી દીધું.
ઓનલાઈન શોપિંગનું આ એક બેનિફિટ છે.
હા બિલકુલ રિટર્ન પોલિસી હોય એટલે ટેન્શન ઓછી રહે.
સાચી વાત તું કેટલી વાર ઓનલાઈન શોપિંગ કરી છે.
મહિનામાં બે ત્રણ વાર તો કરી જ લઉં.
એટલું બધું.
અરે એટલે નાની મોટી વસ્તુ હોય મોબાઈલ કવર કોસ્મેટિક્સ બુક્સ વગેરે.
ઓ બરાબર બુક્સ પણ ઓનલાઈન ઓર્ડર કર છે.
હા ઓનલાઈન ઘણી વાર ડિસ્કાઉન્ટ મળી જાય.
મને પણ બુક્સ વાંચવાનો શોખ છે.
એટલે કયા ટાઈપની બુક્સ તમે.
મોટિવેશનલ અને ટેકનોલોજી રિલેટેડ.
હમ સરસ હું તો નોવેસ વધારે વાંચું છું.
વાહ ઓનલાઈન પેમેન્ટ કરે છે કે કેશ ઓન ડિલિવરી.
મોટા ભાગે તો હું ઓનલાઈન પેમેન્ટ જ કરી દઉં છું. પેલા લાગતો બટ હવે ટ્રસ્ટેડ એપ્સ વાપરું છું એટલે નથી લાગતો.
ફ્રોડથી બચવા પણ જરૂરી છે.
હા એ તો છે બિલકુલ કોઈ પણ અનુન વેબસાઇટ પર ઓર્ડર નથી કરતી.
તો બરા હું પણ પેલા રિવ્યસ ચેક કરું છું.
હમ ડિલિવરી ટાઈમ કેટલો હોય છે જનરલી.
મારે એરિયામાં ત્રણ થી પાંચ દિવસ.
ઓકે મારા એરિયામાં પણ લગભગ એટલો જ છે.
તને સૌથી વધુ અને શું ખરીદવું ગમે.
મને તો ક્લોચસ ગમે.
કેમ.
વેરાયટી ઘણી હોય છે સ્ટોરમાં એટલી નથી મળતી.
એ તો સાચી વાત છે.
હા અને ફેસ્ટિવલ સીઝનમાં તો ધમાકેદાર ઓફર્સ આવે.
હમ્મ દિવાળી સેલ માં મોબાઈલ લીધો હતો
કેટલામાં.
લગભગ પંદર પર્સેન્ટ ડિસ્કાઉન્ટમાં મળી ગયો.
વાહ સારું ડીલ મળી ગયું.
હ એટલે હવે મોટા ભાગની શોપિંગ ઓનલાઈન જ કરું છું.
સાચ સારું કેવાય પણ ક્યારેક પ્રોડક્ટ ડેમેજ પણ આવે હો.
હા એવું થાય તો કશ કસ્ટમર સપોર્ટ કોન્ટેક્ટ કરવો પડે.
હમ્મ તારા એક્સપિરિયન્સ માં કસ્ટમર સપોર્ટ કેવું રહીયુ
મારા માટે મોટાભાગે સારું પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે.
ઓકે મારા સાથે પણ એક વાર એક્સચેન્જ નો ઈસ્યુ હતો પણ સોલ્વ થઈ ગયો.
હવે ટેકનોલોજી ના કારણે શોપિંગ કેટલી ઈઝી બની ગઈ છે.
બિલકુલ પેલા માર્કેટ જવાનું પાર્કિંગ શોધવાની લાઈન માં ઉભા રહેવું બહ ઝંઝટ.
સાચી વાત અને હવે મોબાઈલ. ખુલ અને. શોપિંગ કરી નાખ.
હા હા એકદમ સાચું.
હ તોને ઓનલાઈન શપિંગની સૌથી સારી વાત શું લાગી છે.
મને લાગે છે કે ઘર બેઠા બધી બ્રાન્ડ્સ કમ્પેર કરી શકાય છે.
હા આ તો મોટું એડવાન્ટેજ છે.
હમ્મ એક જ પ્રોડક્ટ ઘણી વેબસાઈટ પર જોઈને બેસ્ટ પ્રઇઝ મળી જાય.
હા પેલા જોઈ લેનું પછી મંગાવવાનું હુ પણ આ રીતે જ ખરીદી કરું છું.
હમ્મ તને બારગીન કરવાનું ગમે છે.
હા માર્કેટમાં તો ગમે છે પણ ઓનલાઈન તો ફિક્સ પ્રાઇસ હોય છે.
હા હા એ તો સાચું કીધું પણ કુપન્સ અને પ્રોમો કોડ મળી જાય.
સાચી વાત હું કુપન વગર ઓર્ડર નથી કરતો.
હ એટલે વધુ સેવિંગ્સ થાય છે તારી.
તને ક્યારે રોંગ પ્રોડક્ટ મળ્યો છે.
હા એક વાર બ્લેક કલર નો ડ્રેસ ઓર્ડર કર્યો હતો પણ બ્લુ આવી ગયો.
હ હ. પછી શું થયું.
પછી શું રિટર્ન રિક્વેસ્ટ મોકલી દીધી.
ઈઝી હતો પ્રોસેસ.
હા એટલે કઈ વાંધો ન આવ્યો કુરિયર વાળા ઘરથી લઈ ગયા હતા.
સાચી ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે ને.
હમ સાચુ કિધુ બિલકુલ હવે ગ્રોસરી પણ ઓનલાઈન મગ માંગવી શકાય છે.
તું ગ્રોસરી પણ ઓન ઓનલાઈન મંગાવી છે.
હા એટલે ક્યારેક જો ટાઈમ ઓછો હોય તો
મારા ઘરમાં પણ હવે ઓનલાઈન ગ્રોસરીનો ટ્રેન્ડ વધી ગયો છે.
હા એ તો છે ફ્રેશ વેજીિટેબલ્સ પણ મળી જાય છે.
હા પણ હું વેજિટેબલ્સ પર્સનલી જોઈને લેવું પસંદ કરું છું.
એ પણ સાચું છે.
તોને ડિલિવરી ચાર્જ ગમતા નથી હોયને.
બિલકુલ નથી ગમતા.
એટલે મિનિમમ ઓર્ડર કરીને ફ્રી ડડીલરી લઈ લીતી હશે.
હા હ સાચું કીધું.
ઓનલાઈન શોપિંગથી ક્યારેય અનનેસેસરી ખરીદી પણ થઈ જાય છે.
હા એ તો મારા સાથે ઘણી વાર થાય છે.
ઓફર જોઈને ને.
હા લિમિટેડ ટાઈમ ઓફર લખ્યું હોય એટલે ઓર્ડર કરી દઉં.
પછી લાગે કે એ વસ્તુની જરૂર જ જ નથી.
એકદમ સાચું કીધું.
મારી સાથે પણ એવું થયું હતું.
અચ્છા શું ખરીદ્યું હતું.
એક વાર મને સ્માર્ટ વોચ ગમ્યું હતું તે મંગાવી લીધું.
લ્યો પછી યુઝ કરી.
પેલા બે હપ્તા કરી પછી ડ્રોવરમાં મૂકી દીધી.
પૈસા વેસ્ટ થઈ ગયા ક્યા તાર તું.
થોડા તો.
તને ઓનલાઈન શોપિંગ કરતા પેલા બજેટ સેટ કરવો જોઈએ
હા એ સારી હેબિટ છે.
હમ્ નહી તો સ્પેન્ડિંગ કંટ્રોલ માં નથી રહતી
તને ઓનલાઈન શોપિંગની તન થય શકે એમ લાગે છે.
હા એટલે કેટલાક લોકોને થાય પણ જાય છે.
હા ડેલી ઓફર્સ નોટિફિકેશન ડિસ્કાઉન્ટ
હમ્ અને ઓનલાઈન ટુ આઇટમ્સ લેફ્ટ જોઈને તો લોકો જલ્દી ઓર્ડર કરી દે
સાચી વાત એ બધી માર્કેટ-માર્કેટિંગ સ્ટ્રેટેજી છે.
હમ્ બિલકુલ સાચી વાત કરી
અને ઓનલાઈન શોપિંગ કરતા વખતેજ રિવ્યુઝમાં શું વધારે જોવું છે ગમે
વધારે તો હું પેલા રેટિંગ્સ જોવ પછી કસ્ટમર ફોટોઝ અને કમેન્ટસ એવું બધું
હું પણ એવું જ જોઉં છું.
હમ્ ફોર સ્ટાર થી નીચે હોય તો હું અવોઈડ જ કરું છું.
સ્માાર્ટ ડિસિશન
હમ તને કઇ ઓનલાઈન શોપિંગ એપ સૌથી વધુ ગમે
એમેઝોન
કેમ
ફાસ્ટ ડિલિવરી અને ઇઝી રિટર્ન
હમ મને ફ્લિપકાર્ટ અને મીશો પણ ગમે છે.
બધી એપ્સની પોતાની ખાસિયત હોય છે.
હમ સાચું કીઘું
ફ્યુચરમાં શોપિંગ કેવી હશે એવું લાગે છે.
હમ એટલે શાયદ એ આઈ સજેસ્ટ કરશે કે આપણેે શું ખરીદવું જોઈએ
વર્ચ્યુઅલ ટ્રાય ઓન પણ વધુ એડવાન્સ થઈ જશે
હા એ તો લાગે જ છે ડ્રેસ પહેર્યા વગર પણ દેખાઈ જશે કે કેવું લાગે છે.
વાહ તુ સ્માર્ટ છે.
હમ સાચું ટેકનોલોજી શોપિંગને વધુ ઈઝી બનાવશે
પણ આપણી સ્માર્ટ કસ્ટમર પણ બનવું પડ પડશે
હા એ તો સાચું કીધું ને તો આપડે સાથે સ્કેમ પણ થઈ શકે સ્કેમથી પણ બચવું પડશે
હા આપણને સ્ટ્રોંગ પાસવોર્ડ સિક્યોર પેમેન્ટ કરવા પડશે
હમ અને ઓ ટી પી કોઈ સાથે શેર નથી કરવાનું
ચાલો હવે મારી ઓર્ડરની ડિલિવરી ટ્રેક કરી લઉં
હમ ચલો હું પણ એજ જાઉં છું. સારી વાત છે.
થેન્કયુ
વેલકમ
બાય
બાય